જ હા તો આપડે કં હતા
આપણે એ વાત કરતા હતા કે કોઈ પણણ આપણે પછી જોબ કરવા જઈશું તો આપણને મેનેજરની પોસ્ટ પર હશું તોઓ કોઓર્ડિનેટર આપણને ખી જવાશે
હા એ તો તો આપડે જેવું કામ કરશું તે પ્રમાણે તે લોકો પેલું કરશે
હ રિએક્શન તો આપે છે એમ એટલે એવી રીતે પછી આપણેે ક કરવાનું પછી એ કંપનીમાં જ ની કોઈ આપણાથી તો કોઈ સ્કૂલમાં પણ જવાય
હા સ્કૂલ માં બી જાય બેંકમાં જ બી જવાય
હા
ચાલે બેંક માં ભી જાય તો ચાલે
બેંકમાં પણ અમુક ગવર્મેન્ટ બેંક પાછા એક્સેપ્ટ નથી કરતી અમુક બેંક ને અમુક બેંક પાછા લઈને ને એવું પાછું છે ને બેંકમાં હું
હા તે ભી છે પણ આપણે તો અકાઉન્ટ વાળા છે એટલે તો લેવું જોઈએ
એકાઉન્ટ વાળા લેવું જોઈએ પણ પાછા સ્ટુડન્ટ વધારે હોય ને એટલે રિક્વાયરમેન્ટ નઈ લઈને હું કંપ
આપણે સ્કૂલમાં ભી નહી જવાય કેમ કે તેમાં સ્ટુડન્ટ કેવા ભી હોય કેવા નહિ હોય
હમ
બધા મસ્તીખોર જ હોય ક્યાં ભાઈ ને પેલું કરે આપણે સાચ વિચાર લોકોનું હ તું તો હાંચુ લઈ
મેં તો છે ને આ કંપની વાળુંઓ કરવાના છે ને એક સ્કૂલમાં જવાનું છે ઇન્ટર્નશીપ માટે
ઓહ મા
હા અમારી સ્કૂલમાં જ
ઉતરી
હા તેડી જ જાવુ છે મારે
એટલે જોબ ભી ઉતરી કરવાનું કરી
ના આતો ખાલી ઇન્ટનશીપમાં પંદર દિવસ પંદર દિવસ ખાલી
તો તે ક્યારે કરવાનું
તે છે ને ચાલુ સ્કૂલ થાય પછી આપડી કોલેજ એમ સ્કૂલ ચાલુ થઈ જાય પછી ખબર ને અઠવાડિયું બે અઠવાડિયા પાછળથી ચાલુ થાય
હ હ
અ
ગઈ ને ત્યારે પેલું આવશે વળી સમજ આવશે કે કેવી રીતે પેલું કરવાનું છે
હ એમ એટલે હું ટીચિંગ લાઈનમાં ભી એક્સપિરિયન્સ આવે
એમ ભી તો તેજ કરવાનું છે ને
હમ હા એ તો હવે આપડા પર ડિપેન્ડ કરે હવે જો મેં આગાડ ભણું માસ્તર નુ મીનાક્ષી મેમ કે તેમ બીએડ કરું
બીએડ એજો એના પછી તું એમકોમ કરવાનું પછી બીએડ
હા
પછી ટેકની એક્ઝામ આવે તે ભી કરવાનો
હા પાર્ટવન ક્લિયર કરવાનો છે
હમ કઈ નઈ કરી જ લેવાનું
હમ એમાં મમ્મી એમ જ કહી કે જ્યાં સુધી ભણાય તને ઈચ્છા હોય ને તારથી ભણાય ત્યાં સુધી તું આગળ જા અમે પછાડી છીએ
હમ
પણ એમ કે કે ભણો ભણ્યા જ નહીં કરવાનું હાથે હાથે કોઈ આવું એ જોબને એવું પણ ચાલુ
હા તે ભી છે ખાલી ભણ નઈ કરવાનું આપે આપણી કોલેજમાં ભી કરતાં જ છે ને એ ટીચર લોકો સાથે સાથે
હા તે જો બી બધી કોમ્પિટેટિવ એકઝામ આપતા જ છે ને કૃપાલી મેમ છે નમ્રતા મેમ છે
હા એ લોકો આપતા જ છે બીએડ બી કરતા હતામે ત એમ તો
હા તે જો બી એડ કરતા કરતા નમ્રતા મેમ ભણાવેજ છે હ કિંજલ મેમ ની જ વાત કરું કિંજલ મેમ પીએચડી કરતા કરતા આપણને ભણાવે
હા થઈ જાય
અને તે બી ડોક્ટર પીએચડી કરીને ડોક્ટર બની ગયા ને હા તે તે તો અહીંયા બી હારી પોસ્ટ પર હતા
હા
ને બીજી જગ્યાએ સારી પોસ્ટ પર જ ટ્રાન્સફર થઈ ગયું એમનું હમ
પીએચડી કરે તો વધારે પૈસા મળે એમ
હમ મીનાક્ષીમેમ આપણા જોની ભણ નવમાં માંથી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલા
કે ભી પચાસ રૂપિયા માં
હા એક છોકરીને ભણાવતી
એક જ છોકરીને
જોવા છે ભણવાનું ચાલુ રાયખુ પાર્ટ ટાઈમ એક્સ્ટ્રા કામ માં
તું બી તો કરતો છે પાર્ટ ટાઈમ કેટલો એ મ થતું તો હે ને તમે બી
હા ત મને મારું એટલે તમે કેમ જો આજે પાસ રિવન્યુ કરાવાનો હતા ને કાલે ભૂમિકે કરાવેલા તમે કોઈના પર પૈસાની માંયગા મારે મમ્મી પર બી ની માયગા મારાં પપ્પા પર બી ની મારા ફી આવેલા મે આપી દી ભૂમિકની એટલે પાસ રેવાનું થઈ ગયુ પાસ કઢાવાનું મારી ફી ના પૈસા આવેલા ને ભૂમિક મે પાસ કઢાવી દીધેલા તે દિવસે તું એ મને કીધું નોટ માટે મેં તેને પૈસા આપી દીધેલા ખબર પાંચસોની નોટ
હા પાંચોની નોટ
એ મારી મહેનત ની હતી એટલે મેં ખુશી ખુશી આપ દીધી વિચાર કરવા વગરથી હા આપડી હેનત ની છે
હમ
બીજા પર માંગેલાય તો વિચારો આવે કે હા બીજા એ પર આપેલા છે તો આપડે પાછા માગશું તો આપડે હિસાબ આપવા પડશે આટલી જલ્દી ખર્ચી કાયડા તુંએ અમારી મહેનત ના મારી મહેનત ના એમ
કેટલા વાગે ટ્યુશન લેઈ હવારે
સવારે તુશન આઠ વાગે આઠ થી દસ
આઠ થી દસ પછી તો ડાયરેક્ટ કોલેજ જવા
હા પછી કોલેજ
ને સાંજે
નાઇછી નાઈ
સાંજે ની આયવી ખાલી સવારે જ
તવારે
હમ હારું કેવાય
હમ
મેથ્સ ટાઈમ્સ
વિજ્ઞાન
હા
બે સબ્જેક્ટ?
હા.
હારુ કેવાય.
મેસ આ એક્સ્ટ્રા સ્કૂલને એક્સ્ટ્રા સબ્જેક્ટમાં આવું પાછી હેલ્પ કરું.
મદદ કરે.
ના.
કરવાનું
હિન્દીમાં ની આવડે એમ કે તો હા એટલીસ્ટ ક્ષમતા એ છે. હા.
તો તારે હું કરવાનું જો? એ તને જે એવું લાગતું હોય, એ કે આ પૂછવાની શક્યતા વધારે છે. કઈ બી સબ્જે એ પેલો વિષયમાં તારે કઈ દેવાનું એ લોકોને
મેં કીધું કે જે મારામાં એટલી ક્ષમતા છે કે કોઈ પણ સબ્જેક્ટ હું ભણાવી શકું.
હમ.
હા, પણ મેક્સ સિવાય, મારે સાયન્સ માટે એક કલાક જો મને આગળથી આપે. તો પ્રેક્ટિસ એક કલાકની કરાવ મેં તો હવે ત મારા હાથમાં સબ્જેક્ટ સાયન્સ એટલેે આગલે દિવસ પ્રિપર અમુક ટોપિક વાંચી જામ. એમ એકવાર વાંચવા પડે આપણે સાયન્સમાં મેથ્સ એવો સબ્જેક્ટ છે કે હા, નિ મેથસ માં તો ગમે તે રીતે જવાબ આવે, હા.
હારુ તો, બહું સારું કેમ કે તું એ કેટલા નોમા, દસમાવાળાને કરાવે ને મેક મેક્સ ને સાયન્સ પહેલુ તા જો કોમ્પ્યુ તે એક્ઝામ બી અપાય.
હા અપાય જ ને તો.
કેમ કે તારામાં વિજ્ઞાનનું, ને પેલું કોમ્પટિવ એઝામ માટે વિજ્ઞાનનુ નેગણિતનું જ આવુ કે ની.
હા, ગુજરાતી વ્યાકરણ આવે.
હા, તો તે તારાથી અપાય તો તારે એક સાઈડ તે બી આપવા પડવાનું.
ગુજરાતી વ્યાકરણ હતી આપવાની હા, તો થાય જ ને.
થાતું હોય તો કર્યા કરવાનું એમ એક વાત એવી થાય આપે એટલે કોલેજ બી કરવાનું, તે ભી કરવાનું, એમ પેલું વધે કે નહી. આપણો અનુભવ વધે.
તે તે મારા ભાઈને તમે પૂછ્યા કરુ, મારો ભાઈ મને કહ્યું કોઈ બે ને અત્યારે જુનિયર ક્લાક છે, તલાટી છે એવું ખબર, એઝામના ફોર્મ બહાર પડે.
હા, બહાર પર
હા તો ત્યારે મેં માર ભાઈ ને એ તો મારા ભાઈ કઈ એવું. કે આલ્યા એક્ઝામ, આલ્યા ફોર્મ બહાર પડેલા છે. તો ભરવાના કેટલા મેં ભરીએ. જો એક્ઝામ વાળું અત્યારે છે ને બધી વિધાઉટ એક્ઝમે પડેલા છે બાર ફોર્મ. ભરેલા તો છે.
કંઈ નહીં તો આપ્યા કરવાનું એમ બી પાસ થાય કે ફેલ થાય આપડે હું આપડે તો ખાલી
હમ્મ.
એવું એકદા પેલું અપ આપવાનું, પછી બેઠીને જોવાનું કે શું થયું છે?
હમ્મ.
અનુભવ લેવાનો.
ને અનુભવ લેવાનો.
પાછળ જતા કામ આવે.
કામ આવે.
હમ.
હમ્મ. તે મને દસમા વાળા થી દસમા વાળાને સ્કૂલમાં ગુજરાતી વ્યાકરણ નહી કરાવતા ને તો ગુજરાતી વ્યાપરણનો ન્યૂ મારા પર બુક હતી તો તે મેં આપી ને એ ને કરાવેલું એમને. એટલે મેં કોઈ બી સબ્જેક્ટ કરાવી શકું ગુજરાતી છે લેંગ્વેજ સબ્જેક્ટ એટલે વિધાઉટ મેં પ્રેક્ટિસે કરવું. સામાજિક વિજ્ઞાન વિધાઉટ પ્રેક્ટિસ છે, પણ મારે ઇંગ્લિશ કે એવો કોઈ બીજો સબ્જેક્ટ હોય તમારે એક વાર જોવા પડે. કેમ કે છુટી ગયલ સબ પ્રેક્ટિસ છુટી ગયલી એટલે.
નઈ એટલે એમ ગ્રામર માં થોડું પેલું પડતું હશે.
ના ગ ગ્રામર માં પડે પણ મારા પર છે ને મટીરિયલ બધું નતી નવમામાં જયારે અમને ગ્રામર કરાવેલું ને મેમે એ ને મટીરિયલ આપેલું ત્યાન નુ મ ટીરીયલ મારી પાસે સાચવીને મેં રાખેલું છે એટલે એક વાર પ્રેક્ટિસ કરું તો હા બીજાને એક્સપ્લેન કરી શકો.
હા.
એમ એટલે બધું ખરું. ગુજરાતી વ્યાકરણ પણ ખરૂ એક વાર જોમ પછી બીજાને મેં આ સરળતાથી શીખી શકો.
તો તો સારો કેવાય.
હા.
તારા છે તારા એ તારા થશે ને પેલુ બે સબ્જેક્ટ લઈ કે ની વિષય એટલે તારે સમય વધારે જુએ
હા અને
નઈ ને તું આઠ વાગે આઠ વાગે થી દસ વાગે સુધી લઈ લેતી પણ તેમાં તો બે સબ્જેક્ટ વિષય લઈ લેને તું
ના એ એટલે એવું છે કે જૂનું આઠ થી નવ મેં લેવુ ને તો નાના છોકરા નું લેવ નાના છોકરા પાછા પાંચ થી આઠ વાળા નું મેં ખાલી મે છે જ કરવો મેથ્સ ને સાયન્સ હવે મેથ્સમાં એક ચેપ્ટર આજે પતિ જશે ને પછી સાઇન્સ ખેંચ્યા આટલે. એક અઠવાડિય જેવું સાયન્સ કન્ટિન્યુ એક અઠવાડિયા માં જેવું ચેપ્ટર ક્લિયર થઈ જાય એટલે અઠવાડયે સાયન્સ ખેચી લેવા એવું પછી નવ એપ્લિકેશન માં આવે મારા પર નવમાં વાળા આવે.
ને દસમા વાળા ક્યારે આવે
નવમા કેમ વાં સાંભળને નવમાં વાળા આવે નવ થી દસ. હવે નવમા વાળાનું પેસિફિક છે અને મેથ્સ સાયન્સમાં ત્રણ ચેપ્ટર ક્લિયર કરી લીધે એ લોકોના અત્યાર સુધી જે લોકોને સ્કૂલમાં ઓગસ્ટમાં ચેપ્ટર પૂરું કરવાનું ને પંદર ઓગસ્ટ તો સુધિના કેટલા ચેપ્ટર મેં અત્યારે સુધી પૂરા કરી દીધા જૂનના એન્ડમાં
અ ત્યારે તે લોકો ને પેલું રિવિઝન ભી કરાતું રહેેવા પડે.
ટેસ્ટ લેવાય ગયો કે ચેપ્ટર પર એટલે ક્વેશ્ચન આન્સર મેં લખાવું જા આન્સર લખાવ એ લોકોને ઘરથી લખવાની આપણી સાહિત્યમાંથી મેં જાતે લખાવું આન્સર
સવાલ લખાવે પછી સવાલ લખાવેને પછી તે લોકો જવાબ લખે.
ના જવાબોઓ સવાલો સવાલ તો સજને હોએ જ
હા.
આન્સર મેં જાતે શોઢીને લખાવ એ લોકોને બુકમાંથી અન્ય સાહિત્યમાંથી એવી રીતે
અને તે લોકો વાંચે અને લખાઈ જાય
હા એ લોકો બધા પરફેક્ટ નોટ બનાવી લખે પછી બે દિવસ ના ટાઈમિંગ આપું એ લોકોને વાંચવા માટે
તે સારું કેવાય.
પછી ટેસ્ટ લઈ એમ એટલે આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય ટેસ્ટ પતી જાય એટલે
હા.
પછી નવું ચેપ્ટર
હારું કેવાય છે.
એવી રીતે મેથ્સ માટે જેમ તેમ સ્પધ પૂરા થાય તેમ તેમ ટેસ્ટ ચાલુ
મારે બી એક વખત આવવા પડે ટ્યુશન લેવા
આ વિધાર્થી
શુ હતા
હવે આ અત્યારે છે ને બે ત્રણ દિવસમાં ક્રિષ્ના વાળાનું મેસ નું બીજું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે
તો કાલે ભી ચાલુ જ હશે ને
હાલે રવિવારે એક દિવસ તે લોકોને રજા આપી
એટલે જયારે સ્કૂલ ચાલુ હોય ત્યારે જ આપે
હા એટલે હા એટલે એમ તો રવિવારે લેવું હોય મારે તો સ્ટુડન્ટન્ટ આવા તૈયાર હોય. પણ પછી જે સરની ઘરે ખરું ને ટ્યુશન લેમ મેં મારા સરની ઘરે